હલો.
હા અવાજ આવે છે મારો.
હા આવે છે
હા કેમ છો મજામાં
હા બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં તો ચાલો ને આજે આપડે વિશ્વભરના અનોખા તહેવાર વિશે વાત કરીએ ખુબ જ આમ સુંદર વિષય છે
તમારી વાત એકદમ સાચી કેમ જોવા જઈ એ ને તો દરેક દેશની આમ જુદા જુદા હોય છે એવા અનોખા તહેવાર વાત કરવા માટે
બિલકુલ અને કેટલાક તો તહેવારો છે ને ઘણા પ્રાચીન પણ હોય છે
હમ્મ એ તો છે જ કે કેટલા બધા તહેવારો હોય કે આમ નવી રીત અને વિચાર સાથે ઉજવવામાં આવતા આવે છે
બિલકુલ અને તહેવારો લોકોને એક સાથે આમ જોડે છે ને
હમ્મ તહેવારો કેવ કે સંસ્કૃતિ ને પણ મજબૂત બનાવે છે ને
હમ્મ એ છે અને આમ દરેક તહેવાર પાછળ આમ કોઈ ની કોઈ કારણ હોય છે
હમ્મ કેટલાક તહેવાર એમ કેવું પ્રકૃતિ સાથે સંબંધિત હોય છે
અને કેટલાક તહેવાર તો ઇતિહાસ ને યાદ કરવા માટે ઉજવામાં આવે છે
હમ્મ અને કેટલાક તહેવાર તો કેવું કે ઉત્સાહ માટે પણ હોય છે
હા તો ચાલો ને આપડે પેલા એક અનોખો તહેવાર જોઈએ અને એના વિશે વાત કરીએ
હા અ મેં છે ને સાંભળ્યું છે કે સ્પેન જે દેશ છે ને એમાં એક બહુ અનોખો તહેવારો છે ત્યાં કેવું કે તમે તો એ વારો એક તહેવાર હોય છે જે બહુ મશૂર છે ત્યાં
ઓહો આ તો તેહેવારનો રંગ જ અલગ હોય છે નહી ત્યાં તો
હમ્મ ત્યાં તો કેવું કે જે ટામેટા હોય ને એનાથી રમે એ છે ને એક બીજા પણ આમ ફેંકે એવું અને આનું આમ બહ સરસ હોય એવું
ઓહો હો હો અને હજારો આમ કેવા ને કે હજારો લોકો તે એમાં ભાગ લે છે નઈ
હમ ગલીઓ લમ કેવું કે લાલ રંગ હોય ને એનાથી ભરાઈ જાય ને. એવું લાગે આપણને. અને આમ એના તો હા. નિયમો પણ ઘણા બધા હોય છે જ સુરક્ષા માટે.
શું વાત છે અનેને સુરક્ષા માટે પણ આમ ખાસ આમ તમે જેમ કીધું એમ. અને બધા લોકો પણ આમ નિયમોનું પાલન કરતા હશે નહી તો તો?
હમ અને પછી કેવું કે સફાઈ પણ સારી રીતે જ થાય છે.
બિલકુલ અને આ તહેવાર આ દુનિયાભરમાં આમ ઓળખાય છે.
હમ અને આમ, જો બીજા બધા તહેવાર ની વાત કરીએ ને આપડે તો તમને ખબર હોને તો થાઈલેન્ડ છે ને જે. એમાં પણ એક બહુ મોટો પાણી આમ પાણી થી ર રેમાતો તહેવાર મને ઉજવવામાં આવે છે.
ઓહો અને આ તહેવાર તો નવા વર્ષ પણ દર્શાવે છે ને ત્યાંનો તો.
હ એ તો સજા કેય કે એક બીજા પર પાણી છાંટે ને એવું. અને આમ એવું લાગે કે એટલો બધો આનંદ દેખાય તમે આમ ફરો ને ત્યાં તો.
અને ત્યાં તો નાના મોટા થી લઈને બધા જ જોડાાયતા આવશે ને ત્યાં?
હા એજ તો અને કેવું કે ગરમ જે હવામાન હોય ને. એના માટે આ તહેવારમ ઘણા રમતભર્યો પણ લાગે એમ.
બિલકુલ અને લોકો તો હસી મજા સાથે આ દિવસ પસાર કરતા હશે નને?
હમ અને આપડે આમ જાપાન બાજુ જોઈએ ને તો જાપાન માં કેવું કે. એક બહ સુંદર તહેવાર છે, જેમાં બરફ નો છ. જેમ બહુ સુંદરને એમ ઉજવવામાં આવે કેવું કરે કે બરફ માંથી છે. ને મોટા મોટા પુતલા બનાવે ને એવું,
ઓહો અને રાત્રે પ્રકાશ થી તે વધુ સુંદર લાગે નહ આમ તેની અંદર આમ લાઈટ અને બધું મૂકી દઈએ?
હાઆઆ દુનિયાભરમાં છે, ને પ્રવાસી તહેવાર તો દૂર દૂરથી જોવામાં આવે છે.
બિલકુલ આમ કળા અને કલ્પના ન સરસ મિલ જોવા મળે નહી,?
હમ અને જો આપણેે બ્રાઝિલ ની વાત કરીએ ને તો, ત્યાં પણ એક બહ રંગબેરંગ બી આમ પરેડ હોય ને એવું નીકળે છે, એવો એક તહેવાર જોવા મળે છે.
ઓહ અને સંગીત અને નૃત્ય ન ઉત્સાહ પણ ત્યાં તો જોવા મળતો હશે,?
હા લોકો કે વું કે સુંદર વસ્ત્ર પહેરે ને એવું અને પછી રસ્તા પર કેવું કે, નાચે ગાય ને એવું આમ મજા આવે,
બિલકુલ અને રસ્તો થી આમ ગીત અને નાચથી જીવાંત તો બની જાય છે ને?
હા અને આપણે ચાઈના નું જોવા જઈએ ને તો એમાં એક ફાનસ નો તહેવાર, પણ ઉજવવામાં આવે છે.
શું વાત છે, ત્યાં તો આમ કવાય કે રંગબેરંગી ફાન આકાશ માં ચમકતા હશે નહી,?
હમ રાતે કેવું કે દ્રશ્ય તો એટલું સુંદર લાગે અને બાળકો પણ ઘણા ઉત્સાહિત હોય આ તહેવાર માટે
ઓહ અને આ તહેવાર તો પ્રકાશ નું આમ પ્રતિક મનાતું હશે નહી.?
હા અને જો તમે મેક્સિકો ની વાત કરો ને,? તો ત્યાં પણ આવા તહેવારો છે. ત્યાં કેવું કે પૂરવ જે જૂની હોય ને એના યાદમાં એક બહુ જ અનોખો તહેવાર ઉજવણી એમાં શું કરે કે જે રંગબેરંગ બી ફૂલ હોય ને અને એની સજાવટ કરવામાં આવે છે એમ.
શું વાત છે,? અનેને લોકો પરંપરા નું આમ માન રાખે છે નહી તો તો
હમ અને આ તહેવાર કેવું કે સંસ્કૃતિ ને એકદમ જીવંત રાખે.
હા જેમકે મેં એમ કીધું તમને દરેક દેશની, અમ અમાડા આમ અલગ જ ઓરખ હોય છે.
હ કેટલાક તહેવાર કેવું કે પ્રકૃતિ માટે હોય, અને કેટલાક તહેવાર કેવું કે પ્રાણીઓ સાથે પણ સંબંધિત હોય છે.
બિલકુલ હ કેટલાક તહેવારમાં તો છે, ને ફૂલનો પણ ઉપયોગ થાય છે હ
હમ્મ અને કેટલાક માં કેવું કે રંગો નો ઉપયોગ થાય પછી કેટલાકમાં પ્રકાશ નું મહત્વ હોય, તો કેટલાકમાં સંગીતામાં મુખ્ય ભાગ હોય એવું,
અને કેટલામમાં તો નૃત્ય જોવા પણ મળે છે. પછી કેટલામ તો રમતો પણ રમાય છે.
હમ તહેવારો કેવું કે, લોકો વચ્ચેમ પ્રેમ વધારે છે.
અને તહેવારો તો એકતા નો સંદેશ આપે છે ને
હમ સંસ્કૃતિ ની ઓળખ છે. તહેવારોથી પણ થાય છે, જ ને
બિલકુલ અને તહેવારો આગળની પેઢી ને પણ આમ પરંપરા શીખવાડે છે ને.
હમ વિશ્વભરમાં ઘણા અનોખા તહેવારોમાં જ છે.
બિલકુલ અને દરેક આમ દરેક તહેવારની પોતાની અલગ જ આમ કહાની કહે છે.
હમ્મ આવા તેવારો કેવું કે દુનિયાને એકદમ આમ રંગીન બનાવી દે કે આમ લોકા વચ્ચે મિત્રતાનો ભાવ પણ ઉભો અરે તહેવારો આવે ને એટલે
બિલકુલ અને આજે પણ આપણા ઘણા અનોખા તહેવારો આપડે હજી થોડાક ચર્ચા કરે તો ખુબ જ આનંદ આવશે શું કેવું તમારું
તો છે જ કે આમ વાત છે, ને બીજા અનોખા તહેવાર તરફ આગળ વધારીએને તો દુનિયામાં એવા ઘણા તહેવારો છે, જે આમ સમ આમ સાંભળીએ ને તો આપણને એવું લાગે કે આવું પણ હશે એવા. તમ દરેક તહેવારની કેવું કે પાછળ એક અલગ વિચાર અને પરંપરા હોય જ છે.
બિલકુલ અને આ બધી પરંપરા ઘણા વર્ષોથી આમ ચાલતી આવે છે નહી.
હમ્મ કેટલાક તહેવારો કેવુ કે એક જ ગામમાં ઉજવવામાં આવે. તો કેટલાક તેહેવાર કેવું કે આખા દેશ ના હોય એવી રીતે.
બિલકુલ, કામ ખુબ જ મને તહેવારો હઈસણ બધું જાણ મળી તો ચલો ને હવે આપડે ફૂલ સાથે જોડાયેલું એક તહેવાર જોઈયા.
હા કેટલાક દેશોમાં તો કેવું કે ફૂલોથી કેવું મોટા રસ્તા સજાવામાં આવે. અને રંગબેરંગી ફૂલો છે ને, તે છે ને આમ સુંદર આમ નકશા બનાવવામાં આવે છે.
શું વાત છે અને લોકોના નકશા જોવા દૂર દૂર થી લોકો આવતા હશે ને?
હા ફૂલની સુગંધથી છે ને આસપાસનું વાતાવરણ એકદમ મ જ ખુશનુમા બની જાય છે.
અને આ તહેવાર તો કલા અને પ્રકૃતિ બંનેનું આમ સુંદર ઉદાહરણ છે આપે છે.
હમ્મ અને જો પતંગ સાથે જોડાયેલો તહેવાર જોઈએ ને આપડે. તો કેટલાક આમ દેશોમાં મોટા પતંગ ઉત્સવ થાય. કે નાના થી લઈ મોટા બધા પતંગ ઉડારેે.
બિલકુલ અને આકાશ એકદમ રંગબેરંગી પતંગો થી ભરાઈ જાય છે છેલ્લે તો.
હમ્મ કેટલાક પતંગો તો કેવું કે, પ્રાણી જેવા દેખાય. તો આમ ખૂબ અમુક તો કેવી હોય કે મોટા અને આમ અલગ આકાર ના હોય એવું હોય છે બધું.
બિલકુલ બિલકુલ તો ચલો ને હવે આપડે એક મસ્ત પ્રકાશનો એક અનોખો તહેવાર જોઈએ.
હમ્મ કેટલાક સ્થળોએ તો કેવું કે, હજારો દીપ વા અને લાઈટ એક સાથે એમ પ્રગટાવવામાં આવે એટલે કેવું. રાતે રાત્રે તો દ્રશ્ય એટલું ખૂબ આમ આકર્ષક લાગે ને એ જોઈને.
બિલકુલ અને રાત્રે દ્રશ્યો ખુબ આકર્ષક લાગે છે. કેલો.
હમ્મ લોકો શાંતિ અને આનંદ નો અનુભવ કરે છે.
બિલકુલ તો હવે તો આપડે મેન રહી જ ગયો કે અગ્નિ, એની સાથે પણ જોડાયેલું આ આપણા તહેવાર વિશે વાત કરીએ.
હા કેટલા દેશોમાં તો કેવું કે મોટી અગ્નિ પ્રગટાવામાં આવે. અને તહેવાર ઉજવવામાં આવે.
બિલકુલ અને લોકો છે ને અગ્નિ ની આસપાસ પણ ભેગા થાય છે એવો કોઈ તહેવાર ખરો તમારા એમાં?
હમ્મ ગીત અને નૃત્ય સાથે ઉજવવાનું આમ, થાય છે ને એમ. અને આમ કેવું, ફળ સાથે પણ જોડાયેલા બહું બધા તહેવાર છે.
શું વાત છે તો કેટલાક તો સ્થળોને ફલની પણ પ્રદશણ એ પણ થાય છે નહી.
હા વિવિધ પ્રકારના ફૂલ, આમ કેવું સુંદર રીતે ગોઠવવામાં આવે છે.
બિલકુલ સાચું કીધું અને લોકો તો એના વિશે માહિતી પણ મેળવે છે ને.
હમ્મ અને જો બરફ નો આમ સિવાય ન શિયાળા નો તહેવાર જોઈએ તો શું કેવું તમારું?
હા તેમાં જોવા જઈએ ને તો લોકો છે ને ટીમ બનાવીને પણ આમ રમતા હોય છે ત્યાં બરફથી તો.
હમ્મ અન દર્શકે કેવું કે, ઉત્સાહ થી જોયા કરે એમ.
બિલકુલ તો ચાલો ને હવે સંગીત ઉપર પણ થોડી ચર્ચા કરી લઈએ.
હમ્મ ઘણી જગ્યા કેવું ખુલ્લા મેદાનમાં સંગીત ના કાર્યક્રમ થાય જ છે.
બિલકુલ અને વિવિધ પ્રકારના વાદ્યોવગાડવામાં આવે છે.
હ ગીત થી કે વાતાવરણ આમ એકદમ આમ, જીવંત બની જાય છે.
બિલકુલ બિલકુલ. અને મને છે ને આજે તમારી જોડે આ વિષય પર આમ ચર્ચા કરીને એટલું બધું આમ જાણવા મળ્યું ને. ખુબ જ આમ મજા આવી ગઈ તમારી જોડે વાત કઈ ના, આપણેે ચોક્કસ કોક બીજા વિષય પર આપણેે વાત કરીશું.
ચોક્કસ ચોક્કસ ફરીથી ચર્ચા કરીશું આપણે, હા.